હું પણ સારી છું. આજે મેં વિચાર્યું કે આપને આરોગ્ય અને સ્વચથતા વિશે થોડી વાત કરીએ.
બઉ સરસ વિષય છે આજકાલ તો આરોગ્ય નો ધ્યાન રાખવું બહુ જરૂરી બની ગયું છે. ગયા
હા ખરેખર ખાસ કરીને સ્વચ્છતા રાખવી એ તો આરોગ્ય મારે સૌથી મહત્વની વાત છે.
બરાબર કહ્યું જો આપને આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખીએ ને તો ઘણા લોકોથી બચી શકાય.
હા જેમ કે હાથ ધોવાનું સાફ પાણી પીવાનું અને રોજ સ્નાન કરવું આ બધું ખુબ જરૂરી છે.
અને ખોરાક પણ સ્પષ્ટ અને તાજો જ લેવો જોઈએ બહાનું જંગ ખાવું ઓછું કરવું જોઈએ.
હા હું પણ હવે ઘરે જ બનાવેલું ખાવાનું વધુ પસંદ કરું છું. સ્વાસ્થ્ય માટે પણ તે સારું હોય છે.
તું વ્યાયામ કરે છે.
હા હું રોજ સવારે થોડું વોક કરવા જાઉં છું, અને યોગા પણ કરું છું.
વા યોગા અને બન બંનેમાં તે ખૂબ જ ફાયદાકારક છે.
સાચું અને તું શું કરે છે, તારા આરોગ્ય માટે
હું પણ સવારે પ્રાણાયામ ક
પાણી પીવું ખૂબ જ જરૂરી છે, શરીરને હાઈડ્રેટ રાખે છે, અને ત્વચા પણ સારી રહે છે.
હા અને શવષમા તે ઘરને સાફ રાખવું પણ એટલું જ મહત્વનું છે.
બરાબર જો ઘર ગંડુ હોય તો બીમારીઓ ફેલવાની શક્યતા વધી જાય છે.
ખાસ કરીને રસોદુ અને બાથરૂમ તો રોજ સફ કરવું જ જોઈએ.
હા નહી તો દુર્ગંધ અને જીવાણુઓ ફેલાય છે, આજકાલના લોકો માસ્ક અને સેનટાઈઝર નો ઉપયોગ પણ વઢારે કરે છે.
હા કોરોના પછી તો લોકો વધુ જાગૃત થયા છે.
સાચું છે, આરોગ્ય જીવનનું સાચું ધન છે.
સાચું પૈસા પછી આવે પેલા સ્વસ્થ તો મહત્વનું છે.
અને મનનું આરોગ્ય પણ એટલું જ મહત્વનું છે.
તને ઓછો રાખવો જોઈએ. અને સકારાત્મક વિચારવુ જોઈએ.
હા
તું મનમાં આરોગ્યની વાત કરીને એ બહુ મહત્વની છે, ઘણા લોકો શરીર રાખે છે. પણ મનને અવગણે છે. અચ્છા.
બરાબર કહ્યું જો મન શાંત અને ખુશ ન હોય તો શરીર પણ સારી રીતે કામ નહી
હા. હું તો દરરોજ થોરોજ સમય મારા માટે રાખુ છું. શાંતિ થી બેસું છું, પ્રયનામ કરું છું ને સારા વિચાર લાવવાનો પ્રયત્ન કરું છું.
ખુબ સરસ હું પણ હવે એ શરૂ કરવાનું વિચાર વિચારી રહી છું કારણ કે રોજિંદા જ જવનમાં તનાવ વધી રહ્યો છે.
તનાવ ઓછો કરવા માટે સમરવું વાંચન કરવું કે પરિસવાર સાથે સમય પસાર કરવો
હા પરિવાર સાથે વાત કરવાથી મન હળવું થાય છે, હાસ્ય પણ આરોગ્ય માટે સારું છે.
હસવાથી મન ખુશ રહે છે, અને શરીર માં ઊર્જા છે.
તું ઊંઘ વિશે શું કહે છે, મને લાગે છે કે સારી ઊંઘ આરોગ્ય માટે જરૂરી છે.
હા પૂરતી ઊંઘ વગર શરીર થાકી જાય છે, ધ્યાન પણ રહેતું નથી રોજ ઓછામાં ઓછા સાત થી આઠ કલાક તો ઊંઘ લેવી જ જોઈએ.
હું પણ હવે મોબાઈલ ઓછો વાપરું છું, રાત્રે જેથી ઊંઘ સારી રીતે આવી જાય છે.
એ બહુ સારી વાત છે, વધારે ઉપયોગ આખો અને બંને માટે નુકસાનકારક છે.
હા અને ખાસ કરીને બાળકો માટે તો વધારે જ ખતરનાક છે.
હા બાળકોને બહાર રમાં પ્રોત્સાહન કરવું જોઈએ તાજી હોવા અને કસરત તેમને તંદુરસ્ત રાખે છે.
અને ખાવામાં પણ આપણે પોષક આહાર લેવો જોઈએ.
હા લીલા શાકભાજી ફરો દૂધ આ બધું રોજના આહારમાં તો લેવું જ જોઈએ.
જંક ફૂડ તો બહુ ઓછું જ લેવું જોઈએ.
હા. કારણ કે એથી વજન વધ અને બીમારીઓ થાય છે.
તો ક્યારે નિયમિત તબીબી તપાસ કરાવે છે.
વર્ષમાં એક વાર તો જરૂરુ કરાવું છુ જેથી સમસ્યા ખબર પડે કે બધું ઠીક છે કે નહી.
આ બહુ સારી ટેવ છે ઘણા લોકો બીમારી વધે પછી જ ડોક્ટર પાસે જતા હોય છે.
અને પછી વધારે મુશ્કેલી પડે છે.
સ્વચ્છ પાણી પીવું પણ બહુ જરૂરી હોય છે.
હા, ગંદુ પાણી પીવાથી પેટના રોગો થાય છે.
એટલે હું તો હંમેશા ઉકારેલું કે ફિલ્ટર કરેલું પાની જ પસંદ કરું છું, પીવા માટે.
બહુ સારું છે. મોં અને હાથ ધોવાની ટેવ પન રાખવી જ જોઈએ.
હા, ખાસ કરીને ખાવા પહેલા અને બારથી આવ્યા પછી હાથ ધોવા જ જોઈએ.
અને બારકોને પણ આ બાબતો શીખવવી જોઈએ.
હા, બાળપણથી જ સારી તેવો પાડીએેને, તો આખી જિંદગી કામ લાગે છે.
સાચું છે. આરોગ્ય અને સ્વચ્છતા એ જીવનનો આધાર છે.
અને સમાજમાં પણ જો દરેક વ્યક્તિ સ્વચ્છતા રાખે ને તો આખું વાતાવરણ સારું બને.
હા રસ્તા પર કચરો ન ફેંકવો જોઈએ.
અને જાહેર સરો સ્વસ્થ રાખવા જોઈએ.
આ બધી નાની નાની બાબતો છે. પણ બહુ મોતો ફેર પડે છે.
હા ખરેખર ચાલ હવે આગળ વાત કરીએ કે કેવી રીતે આપણે રોજિંદા જીવનમાં વધુ સારી ટેવો લાવી શકીએ છીએ.
સાચું જેમ કે સવારે વહેલા ઉતવું આ એક તેવ આખું ડી વસ સારો બનાવી શકે છે.
હા.
અને સવારે શુદ્ધ હવા લેવી થોડી વોક કે યોગા કરવો એ શરીર માંથી બહુ લાભદાયક છે.
અને સવારે શુદ્ધ હવા લેવાની થોડી વોક કે યોગા કરવું એ શરીર માટે બહુ લાભદાયક છે અને દરરોજ સવારે થોડો સમય બગીચામાં ફરવા જાઉં છું ત્યાંથી હવા બહુ શુદ્ધ લાગે છે.
કુદરત સાથે જોડાવાથી મન પણ શાંત રહે છે.
સાચું છે અને ઘરમાં પણ હવા હવા માટે બારીઓ ખુલ્લી રાખવી જોઈએ.
હા બંધ વાતાવરણમાં જીવાનો વધુ ફેલાય છે.
અને કપડા પણ સાફ અને સૂકા પહેરવા જોઈએ.
હા, ભીના કે ગંડા કપડાં પહેરવાથી ત્વચાના રોગ થઈ શકે છે.
અને દાંતને સ્વચ્છતા પણ એટલી જ જરૂરી હોય છે.
રોજ બે વાર કરવાથી મોને દુર્ગંધ અને દાંત ના રોગોથી બચ ચી શકાય છે.
હું તો હવે બારકોને પણ નિયમિત રીતે દાંત સાફ કરાવું છું.
બહુ સારું કરે છે બાળકોની આદત નાની ઉંમરે જ પડે ને એ ખૂબ જરૂરી છે.
તુ ખરાબ વિશે શું ધ્યાન રાખે છે.
હું સમયસર જમવાનું કરું છું. અને વધારે ટેલ મસાલા વાળું ટાળું છું.
હા, સમયસર જરૂરી છે તે.
અને વધારે મીઠું અને તેલ ઓછું રાખ વું જોઈએ.
હા, આથી હૃદય અને અન્ય રોગોથી બચી શકાય.
તું કસરત સિવાય બીજું શું કરે છે તંદુરસ્ત રહેવા માટે.
હું રોજ થોડું ધ્યાન રાખું છું જેથી મન શાંત રહે.
ધ્યાન કરવાથી તના ઓછ છો થાય છે ને.
હા અને એકાગ્રતા પણ વધતી હોય છે.
આજકાલ તો લોકો બહુ વ્યસ્ત થઈ ગયા છે પોતાને સમય જ આપતા નથી.
સાચું છે પણ જો આપણે આરોગ્યને અવગણીએે તો પછી મુશ્કેલી થઈ જાય છે.
હા, આરોગ્ય તો સાચ સાચું ધન છે.
અને સ્વચ્છતા રાખવી એ દરેક વ્યક્તિની જવાબદારી હોય છે.
હા, માત્ર પોતાના માટ ટે નહીં, પણ સમગ્ર સમાજ માટે.
તું જાહેર સ્થરો વિશે શું વિચારે છે.
લોકો ત્યાં પણ સ્વ ચ્છતા રાખે ને તો બહુ જ સારું રહે.
હા, ઘણી વાર લોકો રસ્તા પર કચરો ફેંકી દેતા હોય છે, જે ખોટ્ટી ટેવ હોય છે, રસ્તા પર કચરો ફેંકવો ન જોઈએ.
આ તેવ બદલવી પડશે.
હા, અને સરકાર સાથે-સાથે લોકો પણ જવાબદાર બનવા જોઈએ.
બરાબર, ને સારાઓ પણ બાળકો ને આ બાબતો શીખવવી જોઈએ.
હા, શિક્ષણથી જ બદલાવ આવે છે.
અને સ્વચ્છતા અભિયાનમાં પણ દરેકે ભાગ લેવો જોઈએ.
હા, આથી આસપાસ નું વાતાવરણ સ્વસ્થ રહેશે. તો ક્યારે સામાજિક સ્વચ્છતા કાર્યક્રમમાં ભાગ લીધો છે?
હા, એકવાર અમારા વિસ્તારમાં સભિયાન અભિયાન થયું હતું. હું પણ જોડાઈ હતી.
વાહ, બહુ સરસ આ રીતે લોકોમાં જાગૃતિ આવે છે.
તો સ્મરે છે કે આપણે કઈક સારું કર્યું.
ખરેખર, ચાલ હવે આગળ વાત કરીએ કે બાળકો અને યુવાનો ને કેવી રીતે આ બાબતોમાં વધુ જાગૃતિ બનાવી શકે.
હા, આ બહુ જ જરૂરી છે. કારણ કે આજના બાળકો જ તો આવતી કાલના નાગરિક છે.
હવે આપણે બાળકોને યુવાનો વિશે વાત કરવાતા છે.
હા, ઘરે માતા પિતા પોતે સ્વચ્છતા રાખે ને તો બાળકો પણ એ જોઈને શીખે.
બરાબર બાળકો શબ્દોથી કરતા કામથી વધુ શીખે છે.
અને શાળામાં પણ શિક્ષકો આ વિષય પર ધ્યાન આપે ને તો બહુ સારો
શાળામાં સ્વચ્છતા અને ખાસ કાર્યક્રમોની પ્રવૃતિઓ રાખવી જ જોઈએ.
જેમ કે હાથ ધોવાની એ કચરો ક્યાં નાખવો? પ્રેક્ટિકલ સ્વછતા, આ બધું શીખાવવું જોઈએ.
અને રમતા રમતા શીખાવીએ, તો બાળકોને વધુ સમજ પડતી હોય છે.
હા, વાર્તાઓ અને નાટકો દ્વારા પણ સંદેશ આપવો જોઈએ ને?
ખુબ સરસ વિચાર છે. આ રીતે બાળકોમાં રસ પણ વધે છે.
અને યુવાનો માટે તે પણ જાગૃતિ ખૂબ જરૂરી છે.
હા, યુવાનો આજકાલ સોશિયલ માધ્યમમાં વધારે સમય વિતાવતા હોય છે.
તો એજ માધ્યમનો ઉપયોગ કરીને સ્વચ્છતા અને આરોગ્ય અંગે સંદેશો પહોચાડી શકાય?
હા, સારા વિડીયો, સંદેશો અને અભિયાન દ્વારા લોકો સુધી વાત પહોંચી શકે છે.
અને યુવાનોને પ્રોત્સાહન કરવું જોઈએ, કે તેઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાય.
હા, જયારે તેઓ પોતે કામ કરે છે, ત્યારે તેમને જવાબદારી ની સમજ પડતી હોય છે.
એ છે, એ ઘણા લોકો નાની નાની બાબતો અવગણે છે.
હા, જેમકે થુક્વુ, ક્યાય પણ કચરો નાખવો, આ ખરાબ ટેવ હોય છે.
હા, તેવું બદલવા માત